હેલો કેમ છો
હું મસ્ત મજામાં છું તમે કેમ છો
બસ હું પણ એકદમ સરસ મજામાં આવ તો શું ચાલી રહ્યું છે નવીન માં
બસ કઈ વધારે તો નહીિ બસ એમ જ આટલે કેવાય ને કે એમ જ ચર્ચા ચાલતી હતી ઘરમાં થોડીક એટલે કે કેવાય ને કે અરેન્જ મેરેજ અને લવ મેરેજ ના વચ્ચે એટલે અ મને ક્યારે ક્યારે એવું લાગે છે કે અ કયો વધારે ડિસિઝન સારો પડે અ એટલે કે સાચો પ્રશ્ન છે કે સંબંધમાં પ્રેમ વિશ્વાસ અને જવાબદારી કેટ છે એ વધ મારા હિસાબે વધારે મને મહત્વપૂર્ણ લાગે છે એટલે ઘણીક વાર કેવું હોય છે કે લવ મેરેજમાં બે લોકો પહેલેથી જ એકબીજાને ઓળખતા હોય છે તેમની વચ્ચે મિત્ર લાગણી અને કેવાય ને કે સમજણ વિકસેલી હોય છે તેઓ એકબીજાના સ્વભાવ પસંદ ના પસંદ અને સપનાઓથી પણ પરિચિત હોય છે પરંતુ કેહેવાય ને કે પ્રેમમાં લાગણી નથી સમય સાથે જવાબદારીઓ આવે છે જો સંવાદ ન હોય તો પ્રેમ પણ નબળો પડી શકે છે અને બીજી બાજુ આપણે જો વાત કરીએ અરેન્જ મેરેજમાં તો કેહેવાય ને કે શરૂઆતમાં પ્રેમ ઓછો હોય પરંતુ વિશ્વાસ સન્માન અને કેવાય ને કે સાથે જીવવાની ઈચ્છા હોય તો ધીમે ધીમે પ્રેમ ખીલી શકે છે એટલે આજકાલ ઘણા લોકો અરેન્જ મેરેજમાં પણ છોકરા છોકરીને એકબીજાને સમજાવવા લાઈક સમજાવાનો એટલે કે પૂરતો સમય આપવામાં એટલે આપવામાં દે છે એ લોકો પણ તો તેથી બંને પ્રકારના લગ્નોમાં સમજન અને સુસંગતતા મહત્વની બની રહે છે એટલે મને ક્યારે ઘણીક વાર એવું અ એટલે કેવાય ને કે પ્રશ્નો આવે છે મારા મનમાં કે તમને શું લાગે છે એટલે કે વધારે શું આપણો જીવન માં ઉપયોગી બને છે આપણા જીવનને સ સફળ બનાવે છે એટલે લગ્ન માં વધારે શું મહત્વપૂર્ણ છે પ્રેમ લગ્ન કરવા કે પછી અરેન્જ મેરેજ કરવા
સરસ સાચી વાત છે તો અનેને આ મને લાગે છે સાચે એક મોટો ચર્ચાનો વિષય છે જો અ લગ્નમાં કેવું છે જો અરે તમે મતલબ પ્રેમ મતલબ લગ્ન કરો તમે કે મતલબ તમે બીજા કોઈ સાથે તમારા જેમ કે ઘરવાર આવે તમારા મિત્ર એ કે તમારા મા બાપે એ જેને કોઈ તો છે એના સાથે તમે કરો લગ્ન તો બેમાં કેવું છે કે હા પ્રેમ લગ્નમાં એક તમે કહી શકો કે તમે વ્યક્તિને ઓળખો છો તમને વ્યક્તિને બધું જ ખબર છે તમને એની કેવાય ને કે એના ઘરના કેવા છે બધા એ બધું પણ ખબર છે અને લગ્ન પછી એ વસ્તુ તમારે રાખવી ચાલો જેમકે એકબીજાનો મતલબ ભરોસો હોવો જોઈએ એકબીજા સાથે તમારે કેવાય ને કે કોઈને જ જેમ કે તમે કોઈ કામ કરી રહ્યા છો તો તમને સફળતા મળે અસફળતા મળે તો એમાં તમને જે એક કે ને કે સપોર્ટ ની જરૂરત હોય છે એ વ્યક્તિને એ તમે આપી શકો અને અ કેવાય ને કે અગર પ્રેમ વિવાહ હોય કે ના હોય બંને વસ્તુમાં કેવું છે કે તમે સામે વાળા વ્યક્તિને સમજો છો એ વધારે મહત્ત્વનું છે અને એ વસ્તુ કેવી છે કે સા થેરિયા પછી જ અ આવે છે કે તમે એકબીજાને સમજો અને કેવું છે કે અ મતલબ વાતો કરવાથી ને છે આ બધું મને લાગે છે કે બધું સોલ્વ થઈ જાય કેમ કે તમે એકબીજા સાથે એકબીજાને શું ગમે છે શું નથી ગમતું અને જેમકે કોઈ નવો વ્યક્તિ આપડા ઘરે આવે છે જેમ કે હવે છોકરીઓની વાત કરી લઈ તો જેમ કે જે લગ્ન કરીને જતી હોય છે તો એ નવું વ્યક્તિ છે ને કેવાય ને કે ઘરમાં એ બધા સાથે રેવામાં થોડું તકલીફ થાય તો એ અગર તમારો જેમ કે છે સાથી જે તમારા સાથે રહી છે એ સમજી લે તો લગ્નજીવનમાં કંઈ જ મને લાગે વાંધો ન આવે હા થોડું જેમ કે ઉપર નીચે તો હોય જેમ કે બધાના સ્વભાવ સરખા ના હોય તમે પછી પ્રેમ લગ્નમાં જવો કે તમે કોઈ મા બાપના તમારા જે જાણી હોય જે છોકરોય એમને પસંદ કર્યો એના સાથે તમે લગ્ન કરો તો બધા સાથે તમને તકલીફ તો કેવું છે શરૂઆતમાં તો થવાની જ છે તમને એ સમજીને થોડું ચાલવું પડે કે તમે થોડો પ્રેમથી વાત કરો તમે ગુસ્સો ના કરો એ વ્યક્તિ ઉપર એને સમજાવીને બતાવો કે આ બરાબર નથી કે કઈ વસ્તુ બરાબર છે શું ગમે છે તમને શું નથી ગમતું કયા બારે જાવું ગમે છે અને આપડા માટે શું વસ્તુ સારી રહેશે આગળનું કેવું છે ભવિષ્યનો પણ વિચાર કરવો પડે તો જ્યારે લગ્ન થાય શરૂઆતમાં તો નાના જ હોય તો એટલું કેવું મસ્તીમાં હોય છોકરાઓ છોકર મશમણું હોય બધામાં અને એ વસ્તુ કેવી છે કે હોય શરૂઆતમાં પણ ધીમે ધીમે પછી જેમ જિમ્મેદારીઓ વધે તો એ વસ્ તુ પણ પછી આગળ બધાને જોવી પડે સમજવી પડે તો એ છે કે બંને લોકો જયારે સાથે મળીને રેય ને તો મને લાગે છે કે બેય જેમ કે કહી ને કે વિવાહ જે છે લગ્ન પ્રેમ કયો કે તમે મા બાપે ગોઠવેલા કે ગોતેલા છોકરા સાથે જે લગ્ન કરો તમે તો એ બંનેમાં મને લાગે કઈ વાંધો ન આવે થોડું બસ કેવું સમજી ને તમારે ચાલવું પડે સમજીને રહેવું પડે એકબીજા સાથે એ હા એ છે કે તમારું જેમ કે પ્રેમ વિવાહ હોય ને તો એમાં એક છે કે તમે પહેલેથી એકબીજાને ઓળખો છો તો લગ્ન પછી થોડું કહેવાય ને કે વા એટલો વાંધો ના આવે. સમજવામાં એટલો ટાઈમ તમારો એટલો કે સમય તમારો બચી જાય. ઘણી બધી વસ્તુઓ સમજવા માટે. પણ ઘણી વાર એવું થાય ને કે લોકો પ્રેમ વિવાહ તો કરતા હોય. છે પણ જ્યારે એ લોકો સાચે લગ્ન. કરે સમાજ સામે લગ્ન કરે જયારે એક બંધન માં આવી જતા હોય ને. તો એ બંધનમાં આવ્યા પછી ઘણી વસ્તુઓ બદલાતી હોય. કેમ કે એ લોકો ના સંબંધો બદલાય જતા. તો હવે પહેલાં તો કેવું છે કે કોઈ જેમ કે પરિવારવાળા લોકો સાથે. ન આવતા હોય તો હવે કેવું છે પરિવાર સાથે જોડાયેલો છે. સમાનની વાત છે કે ઘણી એમ કે. લોકો હોય. તો પ્રેમ વિવાહ ન ગમે જેમ કે હવે એક જ જેમ કે સમજી લો કે જાતિ ના હોય. તો ન વાંધો આવે. પણ અલગ અલગ જાતિના હોય ત્યારે બધાના કહેવાય ને કે કોકના ઘરે શું. પૂજા થતી હોય કોઈના પ્રસંગો છે બધામાં અલગ અલગ. વસ્તુઓ થતી હોય એ સમજવું સમજીને રહેવું. કહેવાય ને કે અપનાવું એ બધી વસ્તુને એ થોડું અઘરું છે. છોકરીઓ માટે તો છે જ ઘણું અઘરું તો એ લોકોને થોડું મતલબ. કરવું પડે પોતામાં કહેવાય ને કે એક. બદલાવ દઈ આવવો પડે તો એજ મારું તો આ વિચાર છે તમે કયો.
નહી ખરેખર તમારી વાત તો સાચી છે કેમ કે મને પણ કે. કેટલીક વાર એવું લાગે છે કે છો. છોકરીઓ માટે વધારે અઘરું પડે છે કેમકે જુઓ આ એક જ માણસ છે. તે ત્યાં જાય છે ત્યાં જઈને એમના પરિવારમાં એમને રેવાનું. પછી એમના જે તર તરીકા હોય છે જીવન જીવવાની કળાઓ હોય છે કેવાય ને કે રસોઈના લીધે. પોતાના કામકાજ ના લીધે એટલે બધી જગ્યાએ પોતાનું. એટલે એ સમર્પિત વધારે થઈ જાય છે. અને મોટાભાગે મને કેટલીક વાર એવું લાગે છે કે સ્ત્રીઓના ભાગ. સમર્પણ અને જે લાગણીઓ ના સંબંધ હોય છે ને એ વધારે બાંધવામાં આવે છે. એટલે પુરુષોમાં પણ હોય છે પણ એ લોકો ન વધારે આપ એમ કહી શકાય કે બેનફિટ. એ છે કે એ લોકો પોતાના ઘરમાં જ રહે છે જયારે એ વાત સ્ત્રીઓની આવે છે ત્યારે. એ સ્ત્રી પોતાનું મકાન પોતાના પરિવાર પોતાનું કેટલીક વાર તો એવું પણ ભણે છે કે. પોતાનું જે ગામ હોય છે જે શહેર હોય છે એ છોડીને પણ પારકા ઘરે જાય છે. એટલે એમના માટે કેટલીક વાર અ. કવાય કે સંબંધો સંયોગો. એમના અનુકૂળ ના હોય કેટલીક ફર પરિકુલ જ બને છે અને એવી પરિસ્થિતિઓમાં. પોતાની જાતને સંભાળવું અને પોતાના પરિવાર ને સંભાળવું. એટલે કેહેવાય ને કે દીકરી જે હોય છે ને એ બે પરિવાર બે પરિવાર નું દીપક હોય છે એટલે. તો પોતાનું જે. રો હોય છે ત્યાં તો એ કરે જ છે અને પોતાના પિયરમાં પણ એટલે કરે છે. તો બંને ઘર સાચવવા અને એ પણ સાચી એક જવાબદારી સ્ત્રીઓના માથે આવે. પ છેી. તો મને એવું લાગે છે કે જયારે આપણે લવ મેરેજ કરી કે અરેન્જ મેરેજ કરીએ બંને જેમને. જેફ આવે એ કરી શકે પણ મને ઘણીક વાર એવું લાગે છે કે જો આપણે અરેન્જ મેરેજ કરીએ ને. તો વધારે એમ સારું એનું કારણ એ છે કે અ એટલે. તમે લવ મેરેજમાં માત્ર તમને કેહેવાય ને કે એક છોકરો જ દેખાય છે પેલા. કે મને તો એજ ગમે છે એજ ગમે છે. એટલે તમને ખબર જ નથી કે એમનું પરિવાર કેવ છે એટલે આપણે ઘણીક વાર એવું પણ સાંભળીએ છીએ કે. પ્રેમ આંધળો હોય છે એટલે કેહેવાય કે આપણને એજ ગમે છે એજ. એ જ માણસ દેખાય છે પણ જયારે લવ મેરેજ ની અરેન્જ મેરેજ ની વાત આવે ને ત્યારે આપણું આખું પરિવાર એમના પરિવાર એમ કેવાય ને કે સમાજમાં એ પરિવાર નું નામ કેવું છે પરિવાર કેવું છે પરિવારના સભ્યો કેવા છે તો આપડ બધી જ રીતે તે એમ અ બધી જ રીતે આપણે એમ ચેક કરીએ અને પછી પોતાની દીકરીને એમના ઘરે મોકલીએ અને તો ઘણીક વાર એવું બને છે કે અ આટલી લવ મેરેજમાં પછી એમ કેહેવાય ને કે થોડું એમ પ્રોબ્લેમ થાય છે કેમ કે દીકરી માટે એડજસ્ટ કરવું ફેમિલીના લોકો સાથે જોકે અરેન્જ મેરેજમાં પણ એવું તો બને જ છે પણ મને ઘણી વાર એવું લાગે છે કે અરેન્જ મેરેજમાં દીકરીનો જે પરિવાર હોય છે ને એ ક્યાંક ને ક્યાંક એમને એટલી સપોર્ટ આપે છે પણ જયારે આપણે લવ મેરેજ ની વાત કરીએ ને ત્યારે એવું બને છે કે એટલે એ ક્યારે પણ એ પણ હાથ ઓછા કરી દે કે તમે તમારે જે જાતે લગ્ન કર્યા છે એટલે તમે જોઈ લો તમારે શું કરવું છે તો મને જયારે એવી બધી ઘટનાઓ બણે છે એવી બધી ઘટનાઓ હું સાંભળું છું ત્યારે મને એવું લાગે છે કે આપણે જો આપણા અરેન્જ મેરેજ કરીએ ને તો વધારે સારું એટલે તમને શું લાગે એ વિષ પર
સાચી સાચી એ તો તમને સાચું કીધું કે પ્રેમ આંધળો હોય અને કેવું છે કે પછી તમે અગર પ્રેમમાં હોય તો તમને પછી બીજો કોઈ દેખાય જ નહીં કે તમને એવું લાગે કે એ જ વ્યક્તિ તે સારું છે અને જો એ જગા તમે તમારા મા બાપના ગોતેલા છોકરા સાથે જેમ કે અરેન્જ મેરેજમાં તમે જાઓ તો તમને કેવું છે કે ઓપ્શન્સ કેહેવાય ને કે ઘણા બધા મળતા હોય કે છોકરીઓ માટે મે છોકરીઓને જો હોય કે ભાઈ આપણે ત્રણ ચાર જગ્યાએ જોઈએ તો એ છે કે તમે જોઈ શકો તમને વ્યવસ્થિત કેવું છે કે અ મા બાપ ઓળખતા હોય પરિવાર વાળાને તો તમે એમની કહેવાય ને કે માહિતી કાઢી શકો કે પરિવાર કેવું છે શું કરી રહ્યું છે લોકો કેવા છે પરિવારના તો એ બધી વસ્તુ તમે જાણી શકો તમે અગર મા બાપ તમારા માટે ગોતતા હોય તો તો તમારા માટે સારું જ ગોતવાના છે તો એ પણ એક છે અને જો છોકરીઓને કેહેવાય ને કે એડજસ્ટ તો કરવું જ પડે તમે પછી પ્રેમ વિવાહ કરો કે તમે પછી અરેન્જમાં જાઓ તમે તો એ છે કે હા અરેન્જમાં તમને એ એક સારું વસ્તુ મળે કે અ તમે એક તમારા જ કહેવાય ને કે પરિવાર જે તમારા પરિવાર જેવો એક બીજો પરિવાર છે જે તમારા જ જાતિનો છે કે તમારા જ કેવાય ને સંસ્કૃતિ છે એ બધી તમારી તો તમને થોડું અઘરું ના લાગે એટલું અને કવાય ને કે થોડા સગામાં પણ આપણે ગોતીને તો ઘણી વાર તકલીફ ના આવે જેમ જેમ કે મારી વાત કરું હવે હું તમને તો કેવું છે કે અ એક જ કેહેવાય ને થોડાક આગે મતલબ એક જ રાજ્યમાં છે ઘર તો ખાવા પીવાનું બધું સરખું જ છે તો એટલી તકલીફ નથી થતી કે બધું એવું જેવું મારા ઘરે જમવાનું છે અહિયાંયા પણ જમે જમવાનું બનાવે છે તો એ જ મને લાગે કે અ આપણે આ વિષયો પર સરસ મજાની વાત કરી છે અને આગળ પણ આપ આપણેે આવી જ રીતે વાતો કરશું તો એ જ મને લાગે છે અહીંયા જ આપણે હવે સમાપ્ત કરી દેવું જોઈએ
ખરેખર મને પણ બહુ મજા આવી વાતો કરીને આપણેે આગળ પણ વાતો કરતા રહીશું ત્યાં સુધી તમારું બઉ જ બઉ છ આપ તમારું ધ્યાન રાખશો ચાલો આવજો
આવજો તમે પણ ધ્યાન રાખજો